હલો હમ જય શ્રી કૃષ્ણ કેમ છો.
મજામાં
હમ. આજે આપડે છે ને સમયને માણસ સમય ન આપડા માનસ જીવનમાં શું મહત્વ છે એના વિશે થોડીક વાત કર છું બરાબર દરેક માણસને સમય દિવસ ના ચોવીસ કલાક. એમાંથી કયા સમયે શું કામ કરવું કેવી રીતે કરવું એ જે સમયનું વ્યવસ્થાપન છે એનું આયોજન છે કેવી રીતે કરવું દિવસની શરૂઆત કેવી રીતે કરવી એના વિશે આપણે થોડી વાત કરશું કે માણસના જીવનમાં સમયનું શ. શું મહત્ત્વ છે. એના વિશે થોડી વાત કરુંશું. બરાબર છે. વિદ્યાર્થી હોય કે કોઈ ઓફિસર હોય કે કોઈ પણણ વ્યક્તિ હોય પોલિટિશિયન હોય કોઈ પણણ હોય દરેકને પોતાનો સમય કયા ટાઈમે કેમ મેનેજ કરવું એના માટેનું એક. ટાઈમટેબલ બનાવે છે એ કે સ્કૂલમાં જતા હોય તો સ્કૂલના વિદ્યાર્થીઓનું પણ એવું જ હોય છે એ લોકો અને એના ટીચર્સ છે એટલે બધા સબ્જેક્ટ બણાવી શકે એના માટે એ લોકો અડધો કલાક કલાક એવીું રીતે ટાઈઇમ સેટ કરીને આપે છે જેથી. કરીને સ્કૂલના ભણતા વિદ્યાર્થીઓને કોઈ જાતનું બર્ડન રહે નહીં અને એ શાંતિથી સરસ રીતે ભણી શકે એટલે એ લોકો સ્કૂલમાં થોડા ડ્રોઈંગના સબ્જેક્ટ છે મ્યુઝિક છે ફિઝિકલ એક્ટિવિટી છે ભણવાની સાથે એ લોકો એવું પણ થ. થોડું એડ કરી દે છે એવી રીતે કોલેજ હોય કે ઓફિસ હોય તો ત્યાં આગળ પણ આ લોકો એવું મેનેજમેન્ટ કરી દે છે કે ઓફિસમાં એ લોકોનો ટાઈમ હોય છે અમુક તો એ સાડા નવથી કે છ કે જે રીતે. તો માણસ સવારે વહેલા ઉઠી અને પોતાની ફિઝિકલ એક્ટિવિટી થોડી કરી ફ્રેશ થઈ પૂજા પાઠને આ કરીને ટાઈમે ઓફિસ પહોંચી જાય છે તો એ એના માટે સારું છે તો સા સાંજ પડે સાંજે ઘરે વહેલું આવી જાય. પોતાના ફેમિલીને ટાઈમ આપી શકે ઘરનું એને ઘરને ફેમિલીને થોડું હેલ્પ થઈ શકે તો આના માટે તમારે શું કહેવું છે.
બરાબર હવે સમયનું વ્યવસ્થાપન એટલે કે ટાઈમ મેનેજમેન્ટ. એ આપડા. જીવનનો એ ખૂબ મહત્ત્વનો ભાગ છે, અને આ જે સમયનું વ્યવસ્થા થાપન છે, એ આપણા જીવનમાં આપણે કેટલા વ્યવસ્થિત કેટલા આ આગળ વધીએ છીએ, કેટલું આ લાંબુ આયુષ્ય આપણું થાય છે. અને તમે આપણી આપણે આપણું જીવન જે છે એ કેટલું મહત્તમ ઉપયોગથી જીવી શકીએ છીએ, જેટલે કે જેને કહેવાય કે, તમને જે સમય મેળ્યો છે ભગવાને આપ્યો છે, એ તમે. કેટલું વધ સૌથી વધારેમાં વધારે એનો ઉપયોગ કરી અને તમે, જીવનને માણ્યું એ એ બધી વસ્તુનો આધાર ટાઈમ મેનેજમેન્ટ સમય વ્યવસ્થાપન ઉપર રહેલો છે, જો સમય વ્યની વ્યવસ્થા કરવાનું નાનપણથી જ આપણને જો શીખવાડવામાં આવે, અને એના ઉપર દરેક ધોરણમાં એક એક પાઠ ભણાવવામાં આવે, તો નાનપણથી જ આપણને એ જે ટેવ છે આદત જે છે, એ જો નાનપણથી આપણને ટેવું પડી જાય, તો એવા બાળકો એ પોતાનું બધું જ કાર્ય પોતાની રીતે વ્યવસ્થિત, ટીનેજર થાય એટલે કે પંદર વર્ષના થાય ત્યાં સુધીમાં એ લગભગ લગભગ, સ્વતંત્ર પોતાનું સમય વ્યવસ્થાપન શીખી જાય અને બધી રોજમરોજનું એનું જીવનનું જે કાર્ય છે એ એને વ્યવસ્થિત પોતાની રીતે જ જાતે એનું જીવન સ્વતંત્ર રીતે જીવવા લાગે. એ રીતનું શક્ય બની જાય, પછી પંદર વરસ કે સત્તર વરષના બાળકને અત્યારે આપણે એમ કહેવું પડે કે હવે આમ કર હવે તેમ કર, હવે જો આમ આટલા વાઈ ગયા હવે જમવા બેસ, આમ કર તો એ બધું કેવું પડે નહી જો નાનપણથી આ રીતને બાળકને આપણે એઈ રીતે એવી ટેવથી જ ઉછરું હોય એવી રીતે આપણે એને સેટ કર્યું હોય બાળકને. તો તો સમય વ્યવસ્થાનું જે જ્ઞાન છે એ બાળપણથી જો મળે, તો આવા બાળકો છે એ આગળ જઈને પોતાના જીવનમાં ઘણું બધું પ્રોગ્રેસ કરીશ. વિકાસ કરી શકે પોતાનો, અને સાથે સાથે એ પછી પણ એમને જીવનમાં જે કોઈ કાર્ય મળ્યું હોય, એ ખૂબ સફળતાથી પાર પણ પાડી શકે. બોલોલો તમે.
હા બરાબર છે, એટલે ભગવાને આપણને જીવનમાં આવી ચાર અવસ્થા આપી છે, એવા ચાર પ્રકારના સમય આપ્યા છે, એક આપણને બાળપણનો સમય આપ્યો છે કે જેમાં આપ આપણે આનંદ કરી શકીએ, અને ફ્રી મુુક્ત વાતાવરણમાંણે આપણે રહી શકીએ, આપણા ફેમિલી સાથે પછી જેમ થોડા મોટા થાય, એમ આપણે પછી સ્કૂલ કોલેજનું થોડું ભણવાનું આવે છે, પછી યુવાન અવસ્થા આવે છે કે તમારે નોકરીને એવું બધું કરવાનું પછી તમારું વૃદ્ધાવસ્થા આવે છે આવી રીતે ચાર અવસ્થા થા ભગવાને આપણને આપે છે, કે ચારે અવસ્થામાં તમે તમારા સમયનું એવી રીતે મેનેજમેન્ટ કરી લો કે જેથી, કરીને તમારે જય્યારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે તમને એમાં થોડું અ ટાઈમ તમે સેટ કરેલો હોય તો તમને થોડું કામ લાગે. કેમ?
બરાબર.
હમ. અને ભણતા વિદ્યાર્થીઓ અમે જયારે નાના હતા ને ત્યારે અમે જો સ્કૂલમાં ભણતા ને તો જયારે બોર્ડ ની એક્ઝામ હોય દસમને બારમો એ બધી બોર્ડ ની એક્ઝામ હોય ત્યારે તો અમે થોડું ટાઈમટેબલ વધારે બનાવી લેતા હતા કે સવારે વહેલા ઉઠી ને સવારે વહેલા ચાર વાગ ઉઠી અને અમે થોડું લેસન કરી લઈએ છ સાડા છ થાય એટલે પછી રૂટીન લાાઈફ થોડી શરૂ કરીએ પૂજા પાઠ કરીને સાડા સાતે પછી સ્કૂલે જઈએ સ્કૂલેથી પછી સાડા બાર એક બે વાગે આવી અને. જમે કી અને પછી થોડું ટ્યુશન જવાનું હોય તો ટ્યુશનમાં વયા, જાય ત્યાંથી પાંચ છ વાગે આવી અને પછી સ્કૂલનું કે ટ્યુશનનું જે કાંઈ લેસન હોય, એ થોડું ઘણું લેસન કરી લઈએ છીએ એટલે પાંચથી આઠ તો છ થી સાત તો શું કરીએ છીએ કે થોડા, બહાર થોડા આટો મારે ફિઝિકલ એક્ટિવિટી પણ જીવનમાં જરૂરી છે, એટલે બધા ફ્રેન્ડસ સાથે મળીએ થોડી વાતો કરીએ, પછી આઠ સાડા આઠ થાય એટલે પછી ઘરે આવી, અને જમે કાર્યને પછી સ્કૂલનું કે ટ્યુશનનું કે જે કાંઈ આપણું હોમવર્ક હોય, એ બધું અમે પૂરું કરીએ છીએ પછી સાડા દસ અગિયાર થાય એટલે પછી સુઈ જઈએ છીએ કે જેથી કરીને સવારે વહેલાં ઉઠી અને આપણે પાછું થોડુંક લેસન કરી શકીએ અમે લોકો આવી રીતે ટાઈઇમટેબલ બનાવીને રાખતા અને જે વચ્ચેનો થોડો ટાઈમ મળે એમાં આપણા ફેમિલીને થોડીક અમે લોકો હેલ્પ પણ કરતા કે આખો દિવસ તમે બેસીને થાકી ગયા હો તો. બે થોડું ઘણું તમે હેલ્પ કરશો ફેમિલીની તો એમાંય તમને મજા આવશે માઇન્ડ એકદમ ફ્રેશ રહેશે અને તમે લેસન કરતા હો તો તમારું એમાં વધારે આનંદ આવશે તમને જલ્દી સમજાઈ જશે.
બરાબર છે હે. સબ અહી દરેક આપણા જીવનની અલગ અલગ વ્ય અવસ્થા જે તમે કીધી, એ બધી અવસ્થામાં સમયનું ખૂબ જ મહત્ત્વ છે. સમયે કાર્ય પૂરું કરવું સમયે, ફક્ત કાર્ય પૂરું કરવાનું જ નહીં સમયે જીવનમાં અલગ અલગ અવસ્થા પણ, એમાં પણ સમયે સમયે જે બધા કાર્ય થાય જેમ કે સમયે તમારું ભણવાનું થઈ જાય સમયે નોકરી મળી જાય, સમયે લગ્ન થઈ જાય, સમયે બાળકો થઈ જાય, સમયે બાળકો મોટા થઈ જાય, અને જેમ સમયે પાછુ તમે જેમ જેમ ઉંમર વધતી જાય, એમ એમ સમયની તમારે જે કાંઈ ઉંમર મુજબ જે કાંઈ વધારાનું કાર્ય કરવાનું હોય કે કસરત અમુક ઉંમર થાય, પછી તમારે યોગાભ્યાસ કે એ જે કાંઈ કરવાનું હોય એ કરવાનું, અને જ્યારે માણસ નોકરીમાંથી રિટાયર થાય તો રિટાયર થયા પછી પણ એને જે સમય હોય રિટાયર થયેલા માણસને પણ સમયનું વ્યવસ્થાપન એટલું જ જરૂરી છે. કે સમયે સવારે ઉઠી અને જે કાંઈ યથાયયોગ્ય યોગાભ્યાસ પછી લોકોને મળવાનું કે સવારનું જે કાંઈ નિત્યકર્મ કરવાનો હોય એ. પછી એમણે, એટલે ટૂંકમાં આખા દિવસનું એમનું જે સમયપત્રક જે હોય, એ જો બરાબર યોગ્ય જાળવ જાળવણી મુજબ અને સમયસૂચકતા મુજબ જો ચાલે, તો માણસનું સ્વાસ્થ્ય પણ એટલું સારું રહે જીવન પણ આનંદમય રહે, અને જીવનમાં પ્રગતિ પણ એને ધારેલી જેટલી હોય અને ક્ષમતા હોય એ મુજબ કરી શકે, અને સમય જે છે. એ એમ કે ને કે, ટાઈમ ઇઝ વેલ્થ એટલે કે સમય જે છે એ પણ એક, આપણી સમૃદ્ધિ કે પૈસો જ છે.
એક વાર સમય બરાબર છે એક વાર સમય હાથ માંથી વયો જાય છે પછી તે પાછો આવતો નથી, એ તમારો બાળપણનો હોય જુવાનીનો હોય કે તમારે જ્યારે કંઈક કરીને દેખાડવાનો સમય હોય, તમારામાં ટેલેન્ટ હોય તો તમે ત્યારે તમારું ટેલેન્ટ ન દેખાડી શકો પછી તમારો સમય વયો જાય છે પછી તમે એ કાર્ય કરી શકતા નથી એટલે તમારે જો કંઈ કરવું હોય તો એ તમારે પહેલેથી એનું મેનેજમેન્ટ વ્યવસ્થા કરીને રાખવું પડે કે મારે આ કંઈક કરવું છે તો એ તમારે ટાઈમે થઈ જાય. તો એ સારી વાત છે, એમ બરાબર તમારી સાથે વાત કરીને ઘણો આનંદ થયો ઘણું સારું લાગ્યું, અને સમય વિશે આપણે ઘણી વાત કરી આવજો.
જો આવજો.
હમ.